કેમ છો.
બસ મજામાં.
આજે તમને હું મારા શાળાના અનુભવ વિશે વાત કરવા માંગુ છું અને તમારા શાળાના અનુભવ વિશે હું જાણવા માંગુ છું.
બરાબર.
હું તો બે હજાર ની સાલ પછીનો માણસ છું. તો હું એ પ્રમાણે તમને કહીશ ને તમે તમારી સાલ ના અનુભવો તમે મારી
ફોનમાં ડિસ્ટર્બન્સ આવે છે તમારા.
હવે આવી રહ્યો છે?
થોડો અવાજ વધારે આવે છે.
હા એ વાંધો નહિ.
હમ.
હું શાળાના અનુભવો વિશે તો એવું કઈશ કે પહેલાની શાળા અને પછી તમારા વખતની શાળા અને અમારા વખતની શાળામાં ઘણો ફેર છે અમે જયારે શાળા પહેલેથી ગયા ત્યારથી જ અમારે નાનું મેદાન હતું. અને મેદાન હતું નહી એક શાળામાં તો મેં બે શાળાનો અનુભવ કર્યો છે. એટલે પહેલી શાળામાં તો મારી પાસે કોઈ મેદાન પણ હતું રમવા માટે. અને બીજી શાળામાં તો મેદાન પણ નહી હતું. તો પહેલો તો એજ તફાવત છે એ કે પહેલાના જમાનામાં તમારી જે સ્કૂલ હતી તેમાં તમારે રમત-ગમત વિશે તમે એના અનુભવ કેહેશો.
અહ અમારી શાળામાં પણ મેદાન તો નાના હતા, પરંતુ એક અહ આખા અહ શહેરમાં એક મોટું ગ્રાઉન્ડ હતું, જ્યાં બધી જ હરીફાઈ, સ્પર્ધા બધું ત્યાં થતું તું એટલે અમે દરેક સ્પર્ધામાં અમે ભાગ લેતા. જયારે પણ રમત ગમત નું કંઈક આખું એ હોય પોગ્રામ ત્યારે અમે એમાં જોડાઈ જ જતા, એટલે અમને ત્યાં જઈને રમવાનું મળી જતું હતું.
બરાબર છે. અમારી શાળામાં અનુભવ હું કહું રમત ગમત નો તો અમારે તો ખુબ જ એકદમ એક જ રમત રમાડતા હતા. અને એમાં પણ બીજી શાળામાં જ્યાં ગયો કે જ્યાં મેદાન ન હતું, ત્યાં બે થી ત્રણ રમત રમાતી હતી. જેમાં બીજી શાળામાં હું ખો ખો પણ રમ્યો છું આ સિવાય કબડ્ડી જે ગુજરાતમાં કહેવાય છે એ પણ રમ્યો છું, અને પહે હેલી શાળામાં હતું ત્યારે વોલીબોલ રમત રમતા હતા. તમે કઈ રમત રમ્યા છો?
હું ખો ખોમાં મેં ભાગ લીધો છે. બાકી તો મેં કોઈ રમતમાં હજુ સુધી સ્કૂલમાં ભાગ નથી લીધો.
આ સિવાય હું કોલેજમાં આવ્યો ત્યાર પછી તો એમાં ટેબલ ટેનિસ પણ રમ્યો છું પણ શાળાના અનુભવની આપણેે વાત કરી રહ્યા છે તો બીજો શાળાનો અનુભવ છે જમવાનો અનુભવ શું તમારી શાળામાં કોઈ દિવસ જમવાનું આપતા હતા સમયથી
અમારે વખતે ત્યારે મધ્યાહન ભોજન નામની યોજના ચાલુ હતી એટલે અમને જમવાનું પણ સ્કૂલ માંથી જ મળી જતું હત ઘરેથી લઈ જવું નહી પડતું હતું અમારે
હમ અમારી શાળામાં એ તફાવત હતો કે ઘરેથી બધું જમવાનું લઇ જવાનું અમને તો ટાઈમ ટેબલ આપી દેવામાં આવતું હતું અમારી શાળા તરફથી જયારે પ્રાથમિકમાં હતા ત્યારે કે આ તમારે અઠવાડિયામાં આ દિવસે આ વસ્તુ લાવવાની રહેશે એટલા માટે બહારની વસ્તુ ખાવાની ઓછી કરીએ અને ઘરની વસ્તુ ખાવાની વધારે કરી કે અથવા તો મતલબ સ્કૂલ ના સમયમાં તો લોકો ઘરનું જ ખાય અને સાથે બેસીને બધા જમે એક સાથે બેસીને પાંચ છ હજારનું આખું એક સમૂહ હોય અને એમાં બેઠા હોય તો અલગ અલગ ઘરનો સ્વાદ પણ માણવાવામાં મળતો હતો અને આ સિવાય લોકોના ઘરમાં કેવી રીતે બનાવવામાં આવે છે એ પણ જાણવા મળતું હતું પણ તમારે ધ્યાન અ ભોજનની વસ્તુ હતી તો એમાં તમે તમારા અનુભવો પણ અ આપતા હશો એકબીજાને કે આજનું ખાવાનું કેવું હોતુ અથવા તો સ્કૂલ તરફ મળતું હતું તો બધાને ઉત્સાહ પણ રહેતો હશે એટલો બધો ખાવાનું
ઘણી મજા આવતી એમ બધા લાઈન માં બેસીને જમવાનું કોઈ વાર સુખડી મળતી કોઈ વાર ઢોકળી કોઈ કોઈ વાર ખીચડી કડી કોઈ વાર દાળ ભાત લાપસી બધું ઘણું ખાવાની મજા આવતી હતી બધા જોડે ભેગા ખાઈ
મારા તો ઘણા બધા અલગ અલગ પ્રકારના મિત્રો પણ રહ્યા છે જૈન મિત્રો પણ રહ્યા છે આ સિવાય કાઠિયાવાડના પણ મિત્રો રહ્યા છે તો અમે તો એકબીજા સાથે મળતા તો જૈન વિદ્યાર્થી હતા તો એ ખાખ ખરાની સાથે શાક લાવતા હતા અને જે કાઠિયાવાડના વિદ્યાર્થી હોય તો એ લોકો તુર્ય પાત્રને બધા શાક લાવતા હતા તો એનો પણ સ્વાદ માણ્યો છે આ સિવાય તમારે ભણવાની વાત કરવામાં આવે તો પ્રાથમિક ના તો મેં જોયું છે કે મારી શાળા ના શિક્ષકો એટલું બધું વ્યક્તિગત રીતે ધ્યાન આપતા હતા છોકરા પર કે છોકરાઓને એમ લાગતું જ નહી હતું કે આ આપણેે શાળામાં આવ્યા છીએ ઘરથી અલગ છે તો તમારા શિક્ષકો વિશે તમે જણાવશો કે તમારા કયા શિક્ષક તમને યાદ છે કયા સ જે મતલબ કયો એ ભણાવતા હતા વિષય કે જે તમને સૌથી વધારે યાદ છે હમણાં સુધી
ડ્રોઈંગમાં ખૂબ સારી હતી એટલે મારું ડ્રોઈંગ ઘણ એટલે ઘણું સારું હતું એટલે મને ડ્રોઈંગ ટીચર ની સાથે મારો મનમેળ સારો જામતો હતો અને એમણે મને બધી અલગ અલગ અ અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં જ્યાં પણ સ્પર્ધા હોય ત્યાં મારું નામ એ જાતે લખી જ દેતા અને મને લઈને ત્યાં પેલાના જમામાં કેવ શિક્ષકો જાતે જ કોઈ પણ સ્પર્ધા હોય ડ્રોઈંગ સ્પર્ધા તો અમને જાતે જ ત્યા લઈ જતા ત્યાંનું અમને જવા આવવાનું ભાડું મળતું પછી નાસ્તો મળતો અને કલર બલર બધું સ્કૂલમાંથી આપવામાં આવતું અને હું જ્યાં જતી ત્યાં દરેક જિલ્લામાં તાલુકામાં મારો ફર્સ્ટ નંબર આવતો જ
સારી વાત છે અમારા વખતની શાળાઓમાં એ ફરક ની વાત છે કે બધી કળા શીખવાડવામાં આવતી હતી કે ચિત્ર કળા હોય કે કોઈ રમત હોય. તે બધું શીખવાણમાં આવતું હતું પણ એની જે શું ક રમત ગમતની સ્પર્ધા હોય કે ચિત્રકળાની સ્પર્ધા હોય. એમાં અમારે જાતે જ જવું પડતું હતું અને મારા માતા પિતા એના માટે ખુબ મહેનત કરી શકી. બધા અનુભવો અમને મળી રહે અને અમે શીખી શકીએ બાકી શાળા તરફથી કશે એવી રીતે. કોઈ પરીક્ષા માટે લઈ જવામાં નહી આવતું હતું.
પેલા આવી સુવિધા હતી હવે તો જેમ જેમ બધું ચેન્જ થતું ગયું તેમ હવે નવી નવી મોડલ્સ સ્કૂલો આવી ગઈ છોકરાઓ પણ એકદમ હોશિયાર થઈ ગયા એટલે હવે એટલી એ લોકો ટીચરોને જરૂરત પડતી જ નથી એમ.
હમ. પણ તમારી શાળા અને અમારી શાળામાં એક એક વિષય ન તફાવત થશે કે જે છે કોમ્પ્યુટર કારણ કે અમારા વખતે કોમ્પ્યુટર નો વિષય એ ઘણે નાના મતલબ કે ત્રીજા ચોથા ધોરણ થી જ શરૂઆત થઈ જતી હતી અને એમાં પણ ઘણ બધું શીખવા મળતું હતું કોમ્પ્યુટર રિલેટેડ જે તમારે કદાચ સબ્જેક્ટ મતલબ કે વિષય તમારે આવતો જ નહીં હશે.
અરે કોમ્પ્યુટર ની હતું અમારે વધારે પડ સ્પર્ધાઓ હતી એટલે અમને લઈ ગય ટીચરો બીજા સ્કૂલમાં લઈ જાય ત્યાં અલગ અલગ સ્પર્ધાઓમાં અમે વિજ્ઞાન ધારો કે વિજ્ઞાન ની સ્પર્ધા છે તો બધા અલગ અલગ પ્રોજેક્ટ તૈયાર કરીને અમે જતા. ત્યાં અમે પ્રયોગશાળામાં પ્રોજેક્ટ બતાવતા એટલે ત્યાં અમારી સ્કૂલનું પછી નામ સારું એવું ઊંચે જતું હતું
બરાબર છે અમારી શાળામાં એવું હતું કે શાળાને અંદર જ શું કે અલગ અલગ ધોરણના છોકરાઓ વચ્ચે વિજ્ઞાન. મેળવું હોય અથવા તો રમત ગમતની સ્પર્ધા હોય તો અંદર અંદર જ સ્પર્ધા કરવામાં આવતી હતી અને એમાં પણ નંબર આપવામાં આવતા હતા. પણ એમાં અમારી શાળાની એક સારી વસ્તુ એ હતી. કે જે પણ જે સ્પર્ધા જીતે છે. તો એમાં કોઈ વસ્તુ નીકળતા એને પુસ્તક આપવામાં આવતું હતું કે જે કોઈ સ વ્યક્તિના જીવન વિશે હોય અથવા તો કોઈ સારા વિષય પર હોય. જાન કેવી વિજ્ઞાન મેળો જીતા હોય. તો વિજ્ઞાન વિશેની કોઈ સારી પુસ્તક આપવામાં આવતી હતી. અને જયારે કોઈ બીચ કળા જેમ કે કે કલાની ક્ષેત્ર કોઈ કળા હોય જેમ કે કોઈ શું કે કોઈ હીરો હિરોઈન નો અનુભવ કરવાનું હોય. ક્યાં તો કોઈ વકૃતવ સ્પર્ધા હોય. તો એમાં કોઈ આપણા દેશના સારા નેતા હોય જેમ કે પ્રધાનમંત્રી. હોય અથવા તો રાષ્ટ્રપતિ બ ના હોય તેમનું પુસ્તક આપવામાં આવતું હતું અને જો કો ચિત્ર કળામાં જીતે તો એને કોઈ કળાનું પુસ્તક આપવામાં આવતું હતું. એ ઘણી સારી વાત હતી અમારી શાળાની.
અને હું છે ને વિજ્ઞાન વિષયમાં ઘણી આગળ હતી મારી આકૃતિ અને મારું લખાણ સાહેબ ને ખુબ ગણ ત્યારે પાંચમા ધોરણમાં હતી ને ત્યારે સાહેબે મને ક કે બે ત વિજ્ઞાન જ લેજે સાયન્સ જ લેજે તું બીજા વિ લેતીના. અને મેં સાયન્સ લીધું અને આજે મારા પરિવારમાં પણ મારા બે દીકરાઓ એ સાયન્સ લીધું ને એ લોકો ખુબ આગળ વધી ગયા છે.
સારી વાત છે. પણ હમણાંના વસ્તુઓમાં એવું થઈ ગયું છે, કે મોબાઈલનો જમાનો આવ્યા પછી. હવે લોકો માધ્યમિક ધોરણમાં આવી જાય છે, એટલે કે સાતમાં આઠમાં ધોરણ પછી. એટલા બધા અલગ થઈ રહ્યા છે કે હવે વિદ્યાર્થીઓને સાથે ભણાવવું. અને શું કે એમના વર્તનમાં પણ ખુબ જ તફાવત આવી ગયો છે, હવેધ્ય મામિકમાં આવ્યા પછી અને ઉચ્તર માધ્યમિકમાં તો સૌથી વધારે શિક્ષકોને અઘરું પડે. ભણવાનું કારણ કે લોકોનું વર્તન હવે સારું શું કે માનપૂર્વક રહ્યું નથી અને શિક્ષકો પણ હવે જાણી કે લોકો માનપૂર્વક રતા નથી એટલે જે શિક્ષક અને જે વિદ્યાર્થી સંબંધ હોવો જોઈએ ઉચ્ચતર માધ્યમિક એટલે કે અગિયાર બાર ધોરણમાં તે હવે રહ્યો નથી. જે પહેલા પ્રાથમિક ધોરણમાં અને માધ્યમિક ધોરણમાં સારું ભણતા હોય. જે ઉચ્ચતર માધ્યમાં શું કે બીજી કોઈ દિશામાં ચાલી જાય છે, કારણ કે શિક્ષક શિક્ અને જે વિદ્યાર્થીઓ ન સંબંધ હોવો જોઈએ. એ હવે પહેલા જેવો રહેતો નથી એટલે કે વિજ્ઞાન પ્રવાહનો વિષય લીધો હોય. અને એના જો પ્રેક્ટિકલ્સ ચાલતા હોય. તો એ વખતે જે પહેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓ જે સાથે મળીને. શીખતા હતા એ હવે બો દૂર થી કરવામાં આવે છે અને દૂર થી ભણવામાં આવે છે, જેના લીધે વ્યક્તિગત જે અનુભવ મળવો જોઈએ ત્યાં તો વ્યક્તિગત જે સલાહ મળવી જોઈએ કે જેને જે વિષય આવડતો નથી અથવા તો કોઈ એવો વિષય ન શું કેવાય કે એક સેક્શન છે, અથવા તો કોઈક વસ્તુ છે જે પૂછવાની છે એ હવે પૂછવાનો મોકો જ નથી મળતો વિદ્યાર્થીને. શિક્ષકને.
પેલા તો કેવું શિક્ષકો એમ જોઈ લે કે આ છોકરા કે છોકરી ભણવામાં ખુબ. આગળ છે અને એની પાસે કોઈ સગવડ નથી તો પોતે પોતાનો ટાઈમ. પાડીને એને ટ્યુશન આપીને પણ એ છોકરા છોકરીઓને આગળ લઈ જવા પ્રયત્ન કરતા. હવે તો સમય ક્યાં પૂરો થાય ને ક્યાં ટીચરો ક્લાસની બહાર જતા રહે હવે એવું બધું થઈ ગયું છે.
હવેના જમાનામાં તો એવું છે કે કોઈને સજા પણ આપી શકાતી નથી શિક્ષકોથી. એવું છે કે પ્રાથમિક ધોરણ થી વધારે પ્રાથમિક માં પણ હવે તો એવો નિયમ આવી ગયો. કે કોઈ શિક્ષક શિક્ષા ના કરી શકે કોઈ વિદ્યાર્થીને. તો એના લીધે પણ શીખવાનું અને શિક્ષકો વિશેનો ડર ચાલે ગયો છે વિદ્યાર્થીઓ માંથી તે એટલા માટે પણ શીખવાનું હવે ઓછું થઈ ગયું છે
પેલા તો કેવું પ્રોજેક્ટો પણ જાતે જ બનાવવાના હતા અને એક પણ બધી વસ્તુ શોધી શોધી લાવીને એક એક પ્રોજેક્ટમાં આપણે પો પો બુદ્ધિ ન ઉપયોગ કરીને પ્રોજેક્ટ બનાતા હતા હવે તો પ્રોજેક્ટ પણ માટે પણ બધું બહાર થી પછી મોબાઈલમાંથી શીખીને બધું એકદમ બધું અપડેટ થઈ ગયું છે હવે પેલા જેવું રહ્યું નથી બધું ઓનલાઈન ઓનલાઈન બધું જ મળી જાય છે
અમારા અમારી સ્કૂલમાં જે સ્પર્ધાઓ થતી એમાં વેસ્ટમાંથી બેસ્ટની પણ સ્પર્ધા થતી હતી એમાં મારા મમ્મી ઘણું બધી વસ્તુ શીખવાડતા હતા અને એ એકદમ રચનાત્મક વસ્તુ ુ એવી હતી કે જેનાથી ઘણું બધું શીખવા પણ મળતું હતું અમે મારી વખતે સ્પર્ધામાં મેં શું કેવાય કે ડ્રાયફ્રૂટ ના જે પણ કચરો હોય છે જેમ કે અખરોટ ના છોટલા હોય છે ક તો પિસ્તા ના છોટલા હોય છે એનો ઉપયોગ અને લોટ ન ઉપયોગ